ઓ હ.
શું ક બસ જમીન હાલત બેઠ ને તમારો ફોન આવ્યો કોણ.
હ અમે ખાઈને બેઠા મક એક બેને યાદ કરીએ.
એવવું હત એમને શગ શું જમે.
બટાકાનુ શાક.
પછી એવું એું તમારું ફેવરેટ નહ.
એમ બડાકા શાક.
એ એવુંને
આજ બફોરે બટાકાનું હતું
હમ
કાલ હોજે બટાકાનું હતું ને અત્યારે
તોવે તો બટાકા બટાકા કરખે
હ
બટાકા રાજા તો હ ભાઈ હા બટાકા બટાકા ખ
બટાકા યાર મને બઉુ ભાવ એટલે
પહિ ગેસ ના થઈ ગયા એટલે પીટ એવું છે એમ ને તો ઈ ચાલેને આવ બઉ બટાકા ખાવાથી ગેસ થઈ જાય
હા થઈ જાય મને ખબર પણ આપડે એવી પ્રોબ્લેમ નઈ ગેસ
એવું છે એમને પહિ તો વાંધો જ નહીં ના નગર બાજુ થોડું ચાલવાનું રાખવું પણ આ બધું ખાધા પછી થોડું ચાલવાનું રાખ્યું હોય ને તો શરીર માં સારું રે એમ પાચન ક્રિયા આપડી મજબૂત હોવી જોઈએ ખાધા પછી થોડું ચાલવું જોઈએ જમ્યા પછી પાણી ઓછું પીવાનું બને ત્યાં નહી પીવાનું અડધો કલાક રહીને તમે પાણી પીઓ ને તો એ સારું તમારું જે ખોરાક ગાધેલો હોય ને કે તમારું પાચન થાય
હા પાચન થઇ જાય પછી ઓચ આવેે
હમ્મ.
આ તો જેવું થઇ ગયું કે આપણા ખાતા ખાતે પાણી પીતા હા અમુક છો તો
હા હા એવું થાય ઘણા ખાતા ખાતા કીવું હોય
ખોરાક ખોરાક ના ખાઈ કો પછી આમે શું થાય પાણી પીધે જો કાધેજો એટલે પછી ખોરાક કરતા તો પાણી વધારે જાય તમારા પેટમાં
હા એટલે તમે પીઠ ભરી ભરી ગયું
હા પેટ ભરી જાય એટલે તને એવું લાગે કે હવે ખાઈ રહ્યા
હા વાત સો ટકા હાચી
હમ્મ.
અમારે આજે બટાકા નું જ કોન પાઉભાજી બનાવી દે એટલે જ કહીએ આપડે પાાવ તો ખાતા નઈ બારના પાવ ને ભાજી બે ખાધું પણ
પાવ ભાજી તો આપડી ફેવરેટ
ભાજી તો આપડી ફેવરેટ છે જુનાગઢમાં બઉ ખાધી
એવું એમ અમે તો ઘરે જ બનાવી દે એને લ આબું અંદર નીંચ ડુંગળી ડુંગળી સમારી કચુમાં બચુમાં કરીને ખાઈ લીધી ઘરે જ બનાવી
ના ના આમ તો ઘરનુ જ હારું બારનું
હ ના પાઉભાજી તો બારે સારી જ બનાવ થોડા મસાલા વધાર હોય આ જુનાગઢમાં સારી બનાવી જુનાગઢની બધા વખાણતા હોય ખાસ કરીને મોસ્ટલી
પાટણ ના પકોડા ફેમસ નહી
ડા હા રૂપા વાળા ના બાટણ ના પપોડા બહ મસ્ત હોય. પકોડા આમ તો ચણા લોટ ના ડુંગળી ના એમાંથી બન
હ હ હા એ એ ટાઈપ જ હા ટાઈપ
હ હવે એમાં કઢી ના આવે એમાં ચટણી આવે પેલી ખજૂરની ની બધી મિક્સ કરેલી હોય
હમ્મ હમ્મ
હમ્મ. મુરલી ની ચા પ્રખ્યા તો બાડકને તો હમ ઉ ચયા બ પ્રખ્યા હા પાતા પટોળા હા રાણકી વાવ
પણ રાણકી વાવ
હમ પાટણ પાટણના દીવડા
હમ
સ્વીટ માં જોઈએ તો પાટણના દેવડા બહુ પ્રખ્યાત એ મ
હા બહાર થી વસ્તી જોવ આવે કે પણ આપડ પાટણ નઈ જઈ કોલો બાર ની વસ્તી ગાડીઓ લેલી ના
બઉ બહુ પબ્લિક આવે ભાઈ કોની નોટ ઉપર ના રાણખ વા ના
હા હા
હ એટલે લોકો વધારે જોવવે એને
મતબ ત ચાર વા ક પણ હજ જો જ નં કો આવલો મોટો થયો ત
એવું છેબ ના જોવા જોયું બઉ મજા આઈ
જાઉં એક બાજુ હ હા હા વાપરેલું ખરી કે યાર રણકી વાવથી ભયલું છે ને એક વાખ મોઢેરા આડા
હા મોઢેરા નીકળ આખી શિલ્પ કલાઓ વાળું બધું.
હા અહિયાં કઈક અંદર બહ અંદર નઈ ઉતરવા દેતા ને
ના હોવે તો અંદર નઈ જોવા દેતા. કારણ કે શું થોડું જર્જરી થયું હોય ને એટલે પડવાની બીક હોય કો તો લોકો શું થાય અ ત્યારેમે બધા ફોટોગ્રાફી કરવા માટે જોઓ તો દિવાલે અડતા હોય એટલે એના કારણે થઈને સિક્યોરિટી થોડીક ટાઈટ રાખે. અહિયાયાથી તમારે કો નીકળ્યા રાણકી સિદ્ધી મોઢેરા નીકળ્યા.
હા હા વાત સાંભળેલી મેં
હમ ત્યાં જવું સૂર્યમંદિર ની તમને સ્ટોરી ખબર હશે કદાચ જે આપડું સૂર્ય ઉગે ને એવું છેમ ને તો સૂર્ય જયારે ઉગે ને આપડું
હમ હા હમ હમ હમ હમ હમ
અને એ શિવલિંગ ઉપરથી જે પ્રકાશિત થાય ને આખું એ મંદિર શમ જગમગ એવું થાય એમ.
હા હા
જણ દીવ દીવડા પ્રગટા આવે ને એવો ચગમું અગી ઉઠાય એટલે એને સૂર્યમંદિર કહેવામાં આવે એ સૂર્યનું પ્રથમ કિરણ ત્યાં પડાય.
હા રાત્રે તો બંધ હોતું છે ને!
હા રાત્રે તો બધું હોય. પણ આમ ખરેખર બહ હ બહ અદભુત કેવાય એમ હારું. આટલું ટેકનોલોજી ટાઈમની નથી પેલાના જમાનામાં રાજા મહારાજા વખત આટલી બધી ટેકનોલોજી નથી આવા એન્જિનિયરો ન એમ. આપડે જોઈએ તો આ સાત માળની ઊંડી રાણકી ની વાવ બનાવ તો કેટલો ટાઈમ થયોશે એમ. અત્યારે આપડ સાતમાની બિલ્ડિંગ બનાવીએ તો વર્ષોના વરસ જ તારે એમ એ ટાઈમે તો કેટલું અને એ ટાઈમે તો કોઈ મશીન ર નહી ને જાતિ પથ્થર ચડાવવાના જાતિ ખોદવાનું જાતિ શિલ્પ કલાઓ કરવાની.
હાચી વાત.
આ બધું જોઈએને તો અને આટલી ટેકનોલોજી કેવી રીતના આવી છે એમ.
હમ આપડે આખો કિલ્લો નતો સીધાર્થ જયસિહે એ બનાવી દીધો રાતો રાત આખા પાટણમાં છે, નો હા હા હમ હમ એનો ઇતિહાસ આખો
હા બો બોવ પ્રાચીન ઇતિહાસ પાટણ એટલે આપડે ગણીએેને તો પેલા આપડી રાજધાની રેય ચુકી જે માલ આપણી રાજધાની ગાંધીનગર છે, ને એમાં પાટણ આ રાજધાની હતી પેલા પાટનગર રહી ચૂકેલું રાજધાની માં દિલ્હી જેમ છે, ને એવી રીતનુ આપણુ પાટનગર ક્યા ગુજરાત દિલ્હી સુધી લડેલો છે, યુદ્ધ અને દિલ્હી જીતેલું અહિયાંથી
હ.
હજુ એનો મેલ ક્યાં છે, તો આપણને ઓરિજિનલમાં ખબર જ નથી પડી
ના હાચી વાત હમ હમ
ટેકનોલોજી હંગાત કામ કરવું અને આવું પ્રથમ કિણ પડવુ બધું કેટલું મજબૂત કેવાય એમ
હા પેલા મજબૂત ગધાતું યાર
હમ અને આપડે તાજમહેલની વાત કરીએ તો તાજમહેલ કેટલો સરસ બનાયો
બઉ જ સરસ
હવે ઈ ટાઈમમાં તાજમહેલ તારમ લોકો એવો સેમ ટુ સેમ ઉભા ઉધો તાજમહેલ કોઈ બને
ના આતારે ના બનાય ગયા હ સાચી વાત છે, ગમે એવું જુવ ને તોએ ત્યારે અતના કારીગરો ના બનાવી
હમ અને એકદમ વાાઈટ પથ્થર માંથી બનવામાં આવેલું હોય જોધમ થોડું પેલુ પીલાસ જેવ ની પડે એમ
હ હ.
એની ખાસિયત હે ભાઈ ચારે બાજુ થી તમે જુઓ ને
હ હ.
તાજમહેલ ચારે બાજુથી મને એક જ જેવો લાગે
હા હા.
કોઈ ચેન્જ નય
હમ.
બોવ જબરજસ્ત બનાય્વુ કાચમહેલ ન તો
હ જોવાલાયક તો ખરી આપડે હ
હા જોવા લાયક તો ઘણું બધું એમ
હમ હ.
હમણાં અંયા આપડે ડાયનાસોર પાર્ક બન્યો પાટણની અંદર એ
આ પાટણમાં નવો બન્યો જ છે.
હમ તમે જોયો?
ના મે એ નહી જોયો હજુ ફરે નહી તો બધું રોનકી વાવ ને પહી એ ની
હ જાનમ ડાયનાસ વિશે તમે જાણતા હશો ને પેલા? બો વર્ષો પેલા હતા એમ
હ હા હા પેલા હતા
હમ એટલે ઈ ડાયનાસોર માં કેવું હોય કે ડાયનાસોર નું પા ખમા બધા ડાયનોસર મિલેલા એમ અમુક મશીનરી ચાલતા હા અમુક ત્યાં એક થિયેટર છે. એ થિયેટર માં તમને થ્રીડી પિક્ચર બતાવવામાં આવે છે, ડાયનાસોર નું આખું જીવન કેવું હતું બધું બતાવ ક્યાંથી જન્મ છે, શું કરે છે. અને તમારું લાગે છે ને આપડે ડાયનાસોર ની નિયમ આવીયમ
હા હા એ એ વા જશો. ફેલાવતા હશે એટલે શું લે આપને એવું લાગે કે આપડે ત્યાં જ છીએ એમ નજીક
હા થ્રીડી મજા આપ જોડે હોય અને ત્યાં બધું પ્રતિકૃતિઓ મૂકેલી છે અને આખી કઈ રીતના જન્મ છે કેવડું નાનું ઈંડુ હોય પછી મોટું થાય એ બધી નું આયુષ્ય કેટલું હોય બધું જ લું છે ત્યાં આદિ માનવ
તે તો હશે ત્યા
હા પેલા આપડે આદિમાનવ થી આદિમાનવ શું કરત શું ખાતો હતો કેવી રીતના જીવન રહેતો હતો પછી થી કેવી રીતના એનું વિકસિત થયું ધીમે ધીમે ધીમે ધીમે બધા કેવી રીતના એમ ડેવલપમેન્ટ થયું એમ એનું આખી હિસ્ટ્રી બતાવલી બહુ સરસ સમજા આવી
જઈએ એક વાર જઈએ વળી રવિવાર ના જઈએ આપણે હ બધો ઈતિહાસ તો જોણવા મળે આપ ને પેલા જમાનામાં કે એવું હતું
સાચી વાત હ બાકી આપણને તો શું ખબર હો આપડ ચોપડીયું વાચી
હા સાચી વાત હા નજીક તો જોઈએએ આપડે દૂર તો પછી જશું
હ સો ટકા હમ
અ છે કે આપડે ઓણખી વાવ જઈએ પછી આ ડાયનાસોર બની ત્યાં જઈએ
હમ
એવું હશે તો ટાઈમ વધશે આપણી જો એવું હશે તો પછી સૂર્ય મંદિર પણ જશું
હા એ ચાલે એક દિવસ આ તો થઈ જાય પ્રોગ્રામ બપોર સુધી તમે અહં રો કરો સાંજે ત્યાં જતા રહો તો ચાલે એવું કે બઉ જાય જાય એમ એક દિવસની વન ટુ ટુર થઇ જાય એમ પિકનિક જેવું તમારી જોડે ટાઈમ હોય તો
રવિવારે સવારે નીકળીયે ને રવિવારે તો ટાઈમ હા રજ મ હમ
ચાલ ચાલ અરે ચાલ મોઢેરાજી પણ બહુ ચરા નજીક
હા બહતે માતાનું મંદિર હ હમને કંઈકું નવું બન્યું હો ને બનવાન જાલુ જ થકો હતો મંદિર હા હમ એ ગાખું આનો લ અલગ આપવાનો નહ આપડે જેમ સોમનાથ મંદિર છે ને એ ટાઈમ તો કઈક પેપર માં આવી હતું
હા બસ એ ટાઈપ ન જ બનાવાનું સોમનાથ થવા તો નવું આખું બનાવી દીધું ને
હ હ હા
હ બ મસ્ત બનાવી દીધું દરિયા કિનારે આખું બધું ફરવા લાયક બનાવી દીધો બહુચરા જે એમ હ બહુજ નો વિકાસ પણ બહુ થઈ ગયો એ આરુતિ નો પ્લાન્ટ આ્યો અંડા ના ડબલો કંપની આઈ ગઈ અ તો બહુ જબરજસ્ત વિકસિત થઈ ગયયો
હા હમ
હમ.
જોવા લાયક તો સર આપડે ઘણું બધું આ બાજુ.
હમ તમાર તો ભાવ પાછલા રસ્તેથી જો તો નજીક પડતું હોય છે ને હારીત થઈ.
અમારા વાસણા છે જે નજીક પણ અહંયાથી કોન પચ્ચા કિલોમીટર જેવું થતું હશે.
હમ્મ.
હમ્મ.
તો એવું હોય તો એક દિવસ ગાડી વાડી લઈને જઈએ મજા આઈ જશે ફરવાની. શાંતિથી મસ્ત ફરતા આઈએ. તમારું આયોજન હોય તો ટાઈમ વાઈમ કાઢી
તા રવીવારનો તો ટાઈમ હોય જ આપડી જોડે, હા.
ગાડી નો તો થઇ જાયે ને તમાર પાહે?
હઉ આપડે છે.
એવું હો ને તો તો હું ચિંતા. હમ્મ. ગેસ ની લઇ જઈશું એટલે સસ્તી એ પણ થોડું બે કામ થઇ જશે.
હઓ.
હમ્મ.
તો ભાઈ બનો ભાઈ બનો હોય એટલે ખાલી ગેસ દઈએ ચાલે.
હમ્મ બીજું કો તબિયત પાણીમાં કેવું છે તમારે?
બસ આલ તો શાંતિ હૈ કોને વરસાદ માંગીએ માપનો માપ તો પણ આવતો નહી.
આ વર્ષ સો ટકા તો જરૂર પડઆયુ હો નહી. ગરમીનું બધું થઈ ભેગું થયું હું થીયું એટલે હવે તો જરૂર રહે હા, એક વખત પાંચ દસ ઇંચ વરસાદ પડી જાય ને આમ
હા હ હો થોડો તો થોડો પડે ને તો શું વાવેત દગો થાય
હમ્મ.
ત્યાં કઈ નુકસાન ના આવે કર એમ.
ના ના સો ટકા એ તો.
હમ્મ, પહેલો કે હું તો પડેને તો પછી નુકસાન કરાય એમ ખેતી લાયક કે ના થાય.
ના ના ના થાય.